હાલો. હાલો. અહ ગુડ માોર્નિંગ સર.
ગુડ મોર્નિંગ.
શું કરો છો તમે?
કંઈ નહીં બેઠો છું.
બેઠા છો એમ સવારે કેટલા વાગે ઉઠ્યા તા?
આઠ વાગે.
આઠ વાગે આઠ વાગેના શું કામ કરો છો તમે? બરોબર. સ્કૂલ જાઓ છો?
હા.
સ્ટડી કેટલામાં છો તમે?
બારમામાં
બારમામાં મેન વિશે કયો છે?
હે?
મેન વિષય કયો છે તમારો?
કોમર્સ.
કોમર્સ બરોબર. તમને અહ અગિયા દસમામાં કેટલા ટકા હતા?
સેવન્ટી ટુ.
બરાબર તમે તમારા ઘરના સભ્ય કુલ કેટલા છે?
પાંચ સભ્ય
પાંચ સભ્ય, પાંચ સભ્યમાં સૌથી વધારે ભણેલા કોણ છે?
મારા પપ્પા.
તમારા પપ્પા બરોબર. અને અત્યારે શું કામ કરે છે? નોકરી કરે છે? ખેતી કરે છે? શું કામ કરે છે? ખેતી કરે છે. બરોબર, ખેતી માં કયો પાક વાવ્યો છે? કેમ? જાર વાય છે બરોબર, એટલે ભેસો રાખો છો તમે? રાખો છો, કેટલી છે?
પાંચ.
પાંચ ભેસો છે બરોબર, ને તમે દૂધ દેહીમાં ભરાવો છો એનો પગાર કેટલો છે?
અ દસ દિવસ લગભગ હજાર હજાર પંદરસોની આસપાસ હશે.
બરોબર, એટલે તમારો ઘર ઘર ખર્ચ તમે એમાંથી જ કાઢો છો ને?
હા.
તમને કોઈ સરકારી સુવિધા મળેલી ખરી?
ના.
ગેસની સુવિધા નથી મળેલી તમને?
હા એ તો એ તો એમાં મળેલી છે.
એ મળેલી છે સરકારી મળેલી છે એમને એની તમારે જે ગેસ ની જે તમારે એટલે તમે ગેસ ન બાટલો ક્યાં ભરાવો છો હાલ?
હ અમારા ગામ માંથી ભરવા હા હા સબસીડી મલે છે.
કેટલી મળે આશરે ચારસો પાંચસો રૂપિયા
બસો-ત્રણસો રૂપિયા હમ.
તમા મમ્મી શું કામ કર છે? ઘર કામ કરે છે? કોઈ પાર્લર ચલાવે છે? કે શું
ઘર કામ કરે છે ઘર કામ હમ.
તમે સવારે આઠ વાગે ઉઠીને પછી તમારો નાસ્તો કેટલા વાગે કરો છો?
સડા આઠે.
સાડા આઠે, સાડા આઠે નાસ્તો કરી શું કામ કરો છો?
કઈ નહી અહ નોકરી પછી જઈશું ઘર. તા અત્યારેતો વેકેશન ચાલુ છે પાર્ટ ટાઈમ જોબ કરુ હુ.
પાર્ટ ટાઈમ જોબ કરો છો, બરોબર. તમે બીજા ઘરના સભ્ય શું કામ કરે છે?
ખેતી.
બધા ખેતી જ કરે છે, નોકરી કોઈ નથી જાતું?
ના.
તમારા ઘરમાં કેટલા સાધનો છે? ટુ વ્હીલર, ફોર વ્હીલર?
ટુ વ્હીલર એક છે ટુ વ્હીલર.
ટુ વ્હીલર એક છે બરોબર. વે તમે એ તમારા વેકેશન હાલ ક્યાં મનાવી રહ્યા છો, તમે તમારા ફરવા ગયા થા વેકેશનમાં કઈ?
ના.
ફેરવે નથી ગયેલા હો.
હમ્મ જવાનું છે હવે. ગમે છે જવાનું છે હવે.
જેમ ફરવા બરોબર. એટલે સ-સામા જવાના છો, લક્ઝરી બસ માં કે ટ્રેનમાં?
કારમાં, ગાડીમાં.
ગાડીમાં જવાના. છો બરોબર. તમે તમારા દિવાળી આ જે તે જે તહેવારો છે તે ક્યાં મા ક્યાં મનાવો છો ગામમાં જ મનાવ છો એટલે બધા હળી ભળીને મનાવું છો કે બાર કે ક્લબમાં જાઓ છો?
ના ના હળી મળી ને મનાવીએ છીએ અમારા ગામ ના છોકરા ભેગા મળીને હા.
તમે એક થી આઠ નું તમારું ભણતર ક્યાં પૂરું કર્યું?
અમારા ગામમાં જ પ્રાઈમરી સ્કૂલમાં.
સરકારી છે કે ગવર્મેન્ટ છે આ ગવર્મેન્ટ છે કે પ્રાઈવેટ છે? સરકાર બરોબર ગવર્મેન્ટ.
તમારું પૂરું નામ શું છે?
ઠાકોર રચિત પ્રવીણ જી
તમારી જન્મ તારીખ
અઢાર સાત બે હજાર દસ
તમારું રાજ્ય?
ગુજરાત
તમારો જિલ્લો? બરોબર તાલુકો એ મહેસાણા નાજ હશે ને તોતો?
હા તાલુકો મહેસાણા
બરાબર તમારો નાનો ભાઈ છે?
હા.
શું કરે છે ભણે છે કે?
નહી હવે એની ઉંમર નથી થઈ હજુ.
નાનો છે બરોબર અને તમારી બેન?
મારી બેન નવમા ધોરણમાં ભણે છે.
નવમાં ધોરણ માં ભણે છે બરોબર ને બધા શિક્ષિત તજ છો તમે એમ ને?
હમ્મ.
આજે નાસ્તામાં શું બનાવ્યું તું?
રોટલી ને રોટલી ને ચા.
રોટલી ને ચા બનાયા તો એટલે તમે સાડા આઠે એ નાસ્તો કરો. પછી નવ થી દસ ના ગાળામાં તમે શું કરો છો?
કઈ નહીં અત્યારે તો વેકેશન મનાવી રહ્યો છું.
બરોબર એટલે તમારો દસ દસ વાગ્યા પછી તમારે બપોરે જમવાનું કેટલા વાગે થાય છે?
સાડા અગિયાર બાર વાગે.
સાડા અગિયાર બાર. બાર વાગે જમીને તમે પછી શું કરો છો, ઘરના જોડે બેસો છો, મોબાઈલ અ મોબાઈલ ચાલુ કરો છો કે પછી ટીવી સાથે બેસો છો?
ઘરના જોડી બેસીની વાતો કરીએ છીએ.
ઘરના એટલે તમારો બાર વાગે જમીને એટલે એક થી બે ત્રણ વાગી જતા હશે એમ.
હા.
એક થી બે ત્રણ વાગે અ બરોબર પછી સાંજે ચા કેટલા વાગે બનાવો છો?
ચાર વાગે.
એટલે તમારા ઘરના જે તમારા મમ્મી છે એ ગેસ પર બનાવે છે કે ચૂલા પર રસોઈ. કરે છે.
ગેસ પર
તમને ગેસ ની રસોઈ વધારે ભાવે કે ચૂલા ઉપરની?
બંને ગમેતી.
એટલે સૌથી વધારે ઝડપથી કંઈ ખોરાક કયા શાના પર બની જાય છે, ચૂલા ઉપર કે ગેસ ઉપર?
ગેસ ઉપર.
પછી ચા ને ચા પીને તમે શું કામ કરો છો?
કંઈ નઈ એમ તો રમવા જઉં છું.
બરોબર અને તમને જો આ ત થોડા ટાઈમ માટે આવું કામ કરવા મલે તો તમે કરી શકો આવું કામ મારે જેમ?
હા.
કરી શકે એટલે તમે આવી નોકરી કરવા ઈચ્છો છો એમને.
હા.
બરોબર. તમે ફરવા જાવાના છો તો કોણ કોણ જાવાના છો?
મિત્રો બધા અમે મિત્રો સાથે જવાના છી.
જવાના છે, ક્યાં જવાના છો?
બા
હાલો. દ્વારકા જવાના છો બરોબર. એના એક વર્ષ પેલા તમે ક્યાંય ફરવા ગયેલા?
હા.
ક્યાં ગયેલા?
એ પન દ્વારકા જ ગયેલા.
દ્વારકા જ ગયેલા શામાં ગયેલા એટલે કે ગાડીમાં કે ઓકે ટ્રેન માં કે લક્ઝરીસ બસમાં એ લક્ઝરીસ બસમાં તમને સેવા મળી રે?
હા
બરોબર તમને કોઈ અન્ય કોઈ સેવા મળેલી સરકાર તરફથી જેમ કે માં કાર્ડ કોઈ એવું હોસ્પિટલની જે આવે ને મફત સેવા એ મળેલી છે તમને
હા હા
બરોબર મળેલી છે. એનો ઉપયોગ કરેલો તમે કોઈ દિવસ?
ના એવુ જરૂર નથી પડેલુ. ઉપયોગનું ઉપયોગ નથી કરેલુ.
બરોબર. તમને કોઈ ખાસ કઈ બીમારી ખરી?
ના કોઈ બીમારી નહી.
કોઈ બીમારી નથી. બ એટલે કે તમે આરોગ્ય કમ્પ્લીટ છે.
હા,
બરોબર. તમારો તહેવાર તમે કેવી રીતે મનાવ છો?
બે ભેગા મળી કામ મા સો. ભેગા મળીથી બનાવી છે.
ભેગા મળીને મનાવો છો, બરોબર. હોળી ધૂળેથી તમે ત્યાં જ રમો છો કે ગામમાં જાઓ છો.
ગાવમાં ગામમાં.
બરોબર. તમારથી ચાલતી આવતી, કોઈ જૂની પરંપરાઓ ખરી? પેઢીઓથી ચાલતી આવતી કોઈ જુદી પરં પરા.
હા, હોળકા દહન એવુ બ પછી
બરોબર તમે કોઈ સાયન્ટિસી હોય, સાયન્ટિસ્ટમાં કોઈ ફરવા ગયલા એવી કોઈ મોટી સાયન્ટિસી વાલી માં.
ના.
પછી ત્યાંવયમા તમે કદી ફરવા ગયેલા? હાલો. હાલો અવાજ જ હાલો.